કેમ છો કેશાબેન મજામાં
મજામાં હમણાં જ આવી વિઝાની ફાઇલ લેવા ગઈ હતી
શાના વિઝાની ફાઇલ
હા હું જઉં છું ને બહાર ભણવા માટે
ઓ બરાબર તો શું લાગે તમને બહારની જિંદગી ફાવશે તમને
એજ તો વિચાર કરી કરીને મૂઝવણમાં મુકાઈ ગઈ છું
મને તો ભારતનું જે જીવન છે એ ગમે બહાર કરતા
વાત તો તમારી સો ટકા સાચી છે પણ ભારતમાં પૈસા કમાવાની અને આપણો પ્રોગ્રેસ થવાની તકો ઘણી ઓછી છે તો પછી બહાર વિદેશમાં આ બધી તકો સરળતાથી મળી શકે છે તો પછી આપણે ત્યાં એ ખેચાણ એ આવકના ખેંચાણ થી આપણેે ત્યાં જતા હોઈએ છેએ
હા એ વાત પણ સાચી છે
કારણ કે ત્યાં રૂપિયા નો સો રૂપિયા થઈ શકે કે છે
હમ હમ હા એ તો વાત સાચી છે અને અ તયનું જે જીવન છે જીવનશૈલી એ પણ ઘણી સુરક્ષા વાળી અને ઘણી સુવિધાજનક છે આપડે અહિયાં એવું નથી તો હતું પણ કેહેવાય ને કે અમ પોતાના લોકોને છોડીને જવું પડે તઇયા તો તહીયા સુવિધા તો બધી મળી જાય પણ પછી એક પોતાના પણ જે હોય એ છૂટી જાય અને એકલતા લાગવા લાગે પછી
એ તો છે ઘણા આપણે તો આપડી પરિવારને બધાને આપણા પ્રિયજનોને છોડીને ત્યાં જવું પડે છે પણ પાંચેક વર્ષ માટે જઈએ અને જો ત્યાં અહિયાં જેટલી મહેનત કરીએ છેએ એવી ત્યાં મહેનત કરીએ તો એ રંગ લાવે છે તો આપણે આપણા સપના સાકાર કરવા ત્રીસ પાંત્રીસ વર્ષની રાહ નથી જોવી પડતી એ પાંચ છ વર્ષમાં આપણે પૂરા કરી શકીએ છએ
બરાબર
એટલે કે પોતા તાના માટે પોતાના લોકો માટે છે ને પોતાને થોડીક તો તકલીફ આપવી જ પડે
હા એ વાત સાચી છે પણ તયના લોકોનું જીવન કેવું છે કે આપણે અહિયાં ભારતમાં કેવું છે કે અ પડોશ પહેલો મિત્ર એમ કે કઈ પણ જો આપણને તકલીફ પડતી હોય તો પેલા આજુબાજુ વાળા આવીને ઊભા રહેે એમ પણ વિદેશમાં એવું નથી હોતું ત્યાં તો બાજુમાં કોણ રહે છે એકબીજાને ઓળખતા પણ ન હોય કેટલાય સમયથી જોડે રહેતા હોય તો એટલું એટલી જે છે એમની એક કહેવાય ને કે જાહેર જીવન નથી એ બહાર નથી પાડતા કે કોઈની જોડે એટલું બધું હળતા મળતા નથી એક જે એમનું નાનું કુટુંબ હોય એક જે થોડા ઘણા એમના મિત્રો હોય બસ એમ બહ ખાનગી જિંદગી હોય છે એમની આપણા આપડી જેમ નહી આપડે તો ઘણું મોટું મિત્ર મંડળ હોય છે અહિયાં બધા પાસે
એ તો છે ત્યાં મિત્ર બનાવવા પણ અઘરા છે ને પોતાની જાત સિવાય બીજું કોઈ સગો હોતો નથી ત્યાં જાતે જ બધું કરવું પડે છે જાતે જ રૂજવું પડે છે કોઈ હાથ આપવા વાળું તો હોતું જ નથી ત્યાં
હા અને ઘણા બધા મારા મિત્રો જે છે એ ભણવા માટે જાય છે તો એ મને કહેતા હોય છે કે ત્યાં એમને શું શું તકલીફો પડે છે પહેલા તો એક તો અહીંથી પોતાના લોકોને પોતાના જેવા લોકો લોકોને છોડીને ત્યાં જવાનું અને એ લોકોમાં ભણવાનું એ જ એક તો મોટો પ્રશ્ન થઈ જાય કે કેમનું કરવું એમ
હા એક અજાણી ધરતી પર તમારે પગ મુકવાનો હો અજાણ વાત અજાણી વાત વાતાવરણ છે કે ત્યાં ભાષા પણ આપ આપડી નથી તો આપડા લોકો તો દૂર
સાચી વાત છે ભાષા અને અ અમુક વાર થાય છે એવું કે એ લોકો આપણને સંપૂર્ણ રીતે સ્વીકારી નથી શકતા
હા નથી થયું
હા તો અમુક વાર આપણને એવું પણ આપને લાગે કે ના સાચે આપણે અજાણ્યા લોકો વચ્ચે છે જો આપણું નસીબ સારું હોય તો આપણને એવા મિત્રો મળી જાય જે અ હળવા ભળવા લાગી જાય આપડી અંદર પણ જો એવું હોય તો પછી મતલબ અમુક વાર એવું થઈ જાય કે એ લોકો ના પણ સમજે અને ભારતીયો માટે તો વિદેશમાં લોકોને ઉશ્કેરો છે જ એ લોકો આપણને નીચા જ સમજે છે મને લાગે ત્યાં સુધી
એ આપણે પહેલાના જમાનામાં હતું ને કે રંગ ભેદ ભુરાકાળા નો ભેદ તો એ બધાને લઈને આપણે ક્યાંક ને ક્યાંક નીચું સહન કરવું જ પડતું હોય છે પછી કામમાં હોય છે કે પછી જોબમાં હોય કે ગમે ત્યાં એક તો આપડી પાસે રહેવાનું અને એક બીજો પડાવ છે ભાષા આપડે એ લોકો લોકોની જેમ અંગ્રેજી ભાષા કે બીજી અન્ય ભાષામાં પણ એટલા માહેર નથી હોતા આપણે આપણા હિન્દી અને ગુજરાતી સાથે ટેવાય ગયેલા હોય છે તો એક ભાષા અને આપણી રહેણી કેણી અને આપડો જે આપણે અહિયાયા જે જીવતા હોય ત્યાંનું ત્યાં આવી રીતે જીવવા માંડીએ છેએ તો એ બધું ક્યાંક ને ક્યાંક આપણને થોડા વર્ષો સુધી એ પડાવ રૂપે હોય છે આપણા માટે
સાચી વાત છે અમારા કોલેજમાં એક છોકરો છે પીટર કરીને એ આફ્રિકાથી આયો છે તો અ એક જે છે અમારા કોલેજનું મંડળ જે છે એક જૂથ જે છે એને સંપૂર્ણ રીતને અપનાવે છે અને બીજું જે જૂથ છે એનું ખબર ને મજાક બનાવે આવે ને એ બધું કરે તો જેવું એની જોડે થઈ રહ્યું છે એવું સર એવું જ આપણી જોડ પણ થાય જ્યારે આપણેે બહાર જઈએ તો એમ તો એવું છે કે બધી જગ્યાએ એવું જ છે કે જયારે કોઈ બીજા દેશમાંથી કે આપડા જૂથ બહાર નું કોઈ વ્યક્તિ આવે તો અમુક લોકો એને અપનાવે અને અમુક લોકો અ સામાન્ય રીતે એને ધિક્કારતા જ હોય છે એ
એ તો હવે સામેવાળા માણસનો સ્વભાવ કેવો છે એના પર આધારિત
એના પર આધારિત રાખે હમ અને બીજું જે એક જે મારા મિત્રો જે બહાર ગયા છે એમને એક મુશ્કેલી આવતી હોય છે કે જમવાનું કે બહાર અ આપણે અહિયાં કેવું હોય છે કે ગમે તેટલું આપણે તેલમાં તળીયએ કે ગમે તેટલું આપડે ધુમાડો કાઢીએે તો એટલી બધી ફરિયાદ નથી તો અહીયાંયા તો એ લોકોને સેન્સર્સ મૂકેલા હોય છે કે જો આટલા લેવલથી ઉપર ગયું ધુમાડો કે ગમે તે તો તરત સાયરન વાગવા લાગી જાય છે. તો એ લોકો તેમના મન પસંદું જમવાનું હું પણ બનાવી બી નથી શક
અરે જમવાનું તો ચલો છોડો કે આપડે ગમે તેમ કરીને એ કરી લઈશું પરંતુ આપણે એક ઘરમાં શાંત વાતાવરણ રાખવું પડે છે કે એનો અવાજનું પણ ધ્યાન રાખવું પડે છે. આપણે તો ઘણી વાર ફ્રી સમય હોય આપણો તો આપણે ઊંચા ઊંચા અવાજે ગીતો વગાડીને આપણે આનંદ માણતા હોય છે તો ત્યાં એ વલણ ખરેખર એક કાયદા ભંગ કરતા હોઈએ છેએ આપણે અને એના માટે આપણને જેલ પણ થઈ શકીએ છીએ. તો તેવી નાની નાની વસ્તુઓ છે. કે જેને આપડે બહુ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડતું હોય છે. જે આપણા માટે ભારત માટે તો એકદમ સામાન્ય બાબત છે. કે જે આપડણે ધ્યાનમાં લેતા જ ના હોય. ક્યારે
સાચી વાત છે. સાચી વાત છે. અને તેઇયા જે છે કાયદા બહુ કડક છે. જે ટ્રાફિક ના નિયમો એના માટે પણ આપણે અહીયાં તો જે બહુ સરળતાથી આપણે ટ્રાફિકના નિયમો તોડી નાખીએ તો આપણા માટે એટલી બધી નવી વાત નથી હોતી. પણ તહીંયા તો તરત તરત જ કેમેરામાં પકડાઈ જઈએ તરત જ આપણા ઘરે એનું જે છે ભુગતાન ભરવાનું આવી જાય. નાનામાં નાની અને એ વાત એ લોકોની સારી પણ છે કે કાયદાનું આટલું બધું પાલન કરે છે. અને અમુક વાર તો શાસન પ્રશાસન નહતું નથી હોતું તો પણ જે ત્યાંની જનતા છે એ જાતે જ જે છે એ કાયદાઓનું પાલન કરે છે એટલે એમના શિષ્ટતા અહા જા એટલે શિસ્તતા જોવા મળે છે. અને બીજી એક મન વિદેશ ની વાત ગમે છે કે ત્યાં આરોગ્ય સુવિધા, રહેેણી કરણીની સુવિધા, સરકાર જે સુવિધાઓ પાડે, પૂરી પાડે છે ને એમાં કોઈ જ કસર નથી હોતી. જયારે આપણે ભારતમાં એવું નથી. નથી હોતું
બિલકુલ નથી ભારતમાં અને ત્યાંનું જે છે ને કાયદાની રીતે શિસ્ત જો શીખવી હોય ને તો એ બહારના દેશોમાંથી શીખવી જોઈએ આપણે કે બધા જ લોકો સમાન રીતે રાખે છે કોઈ વચ્ચે ભેદભાવ હોતો નથી. અને બધા પોતાનું જીવન આરામથી સારી રીતે ગુજારી શકે છે. એવું પણ નથી હોતું કે કોઈ બીજા એકબીજાનામાં દખલગીરી કરે. આપણા ભારતમાં છેને પગ ખેંચવાનું અને પોલિટિકસ વધારે થઈ ગયું છે અને બીજી વાત કરીએ તો ભ્રષ્ટાચાર એટલો બધો છે. જયારે બહારના દેશોમાં ભ્રષ્ટાચાર શૂન્ય બરાબર એમ કય જોવા જ ના મળે. અને બધા પોતાનું કામ એકદમ ઈમાનદારીથી કરતા હોઈએ છે. એ ચાહે પોલીસ કર્મી રહી ગણી લો, કે નેતાઓ ગણી લો, કે કોઈ પણ અને જાગૃત નાગરિક તરીકે ત્યાંના બધા જ લોકો એકદમ શિસ્ત કડક કાયદા સામે પણ એ લોકો એકદમ સારી રીતે કામ કરતા હોય છે.
હા એ વાત તો સાચી કઈ નહી તમે ત્યાં જાઓ તો મને કહેજો કે ત્યાંનું વાતાવરણ કેવું છે. ટૂંકમાં હા અ કેતા રેજો મને. વાત કરતા રેજો.
ચોક્કસ તેનું વાતાવરણ અત્યારથી કહી દોને તો પ્રદુષણ રહિત છે આપ
હા હા એ તો સાચી વાત છે. સાચી વાત છે એ તો તમે જશો એટલે તમને અને તમને નવા નવી વસ્તુઓ જાણવા મળશે. નવી વસ્તુ અનુભવ કરવા મળશે. એટલે સારું રહેશે તમારા માટે.
પેલું કેહેવાય છે ને કે ઢોરને આપણે બાંધી રાખીએ ને અને પછી એને ચરવાનું આપીને તો એને બેઠા બેઠા ખાવાની આદત પડી જાય પણ જો ઢોરને ખુલ્લું મૂકીને એને ચરવા આપ્યો ને તો એ સારી રીતે ચર્યા અને એનો પ્રોગ્રેસ પણ સારો એવો થાય. તો કે ગુજરાતીમાં કેવા છે ને કે બાંધ્યું ભૂખ્યું મરે
સાચ સાચી વાત છે સાચી વાત છે. સારું સારું. તો અ તમને ખુબ ખુબ અભિનંદન અને તમે જીવનમાં આગળ વધો
આભાર આબરા આબર બસ આવજો મળવા મળીએ.
હા ભલે.